શું કરો ભાઈ, સુમિતભાઈ?
કઈ નઈ બસ જો યાર ફ્રેન્ડના રૂમે ગયો તો, ત્યાંથી રૂમે જાવ છું અવે
અત્યારે કેમ ફ્રેન્ડના રૂમમાં?
કઈની આ ફ્રેન્ડ નો કોલ આવ્યો થ કે આવો નઈ કે બેઠાય આપડેઈ કી શાંતિ થી કે બધા મિત્રો ભેગા થઈએ, યુનો રમીએે, મેં કવ વાંધો નહી, ચાલ ને આવું
એમ છે, હા.
હમ્મ, બ ત્યાથી ચોડાબોડા પીધી એવનમાં, ને પછી હવે બધા નખ નખા ફ્રેન્ડ થઈ ગયા. ને હું હાલ અવે રૂમ પર જઈએ
કોને સોડા પાઈ?
હમ્મ, સોડાનો સ્પોન્સર તો પોત પોતાના પોતે પોતાના પૈસા લીધી ભાઈ.
અચ્છા એમ છે.
શું ભાઈ સારુ ને?
શાંતિ, તમે કવ?
હા, એને જો બસ નહિયાતા, નાસ્તો કરિયો. પછી હું કવ સ્મિતને ફોન કરવા દેજો
હમ્મ શું નાસ
નાસ્તામાં હતા મામરા. હા.
કોના બુસ્મેર્યા ભાઈ?
હમ્મ, હા, આપડે તમારા હતા થોડાક
હમ્મ, હમારાજ?
હા, હા.
એવું છે, એમને હમ્મ.
બસ સ્મિતભાઈને સ્મિતભાઈ ને ફોન નથી કરવો, ખોટો લઈ લઈએ થોડાક, થોડાક જ લીધાતા તને નથી તો
હા, એવુંઈ હાલ્યા કરે થોુંક આપડા ફ્રેન્ડનું એ આપડું હોયને, આપડું ઈ આપડા ફ્રેન્ડનું ને આપ ફ્રેન્ડ નું એ આપડું
શું લાગે, ક્યાં પોચિયા?
બસ જો કાળો એ પહોચ્યો છ આગળ થોડી બે ત્રણ મિનિટમાં રૂમે પહોચી જઈશ.
હા જો આ ઓલી
ના ના ભૂતના છોડે રસ્તેથી
અચ્છા હા, શું કેવ હતા? હાલો. હાલો શું કઈ હતું, હતું કઈ?
ના ના
હા.
શું કવ તમે?
હતું કઈ, એમ?
ના ના ના શું બાકી, બોલો ભાઈ?
કઈ નઈ બસ જો, અત્યારે તો રૂમે બેઠા છે. હ
હમ્મ, શું કેવી, ગરમી કેવી પડે અત્યારે હાલમાં?
ગરમીતો યાર બો જબરજસ્ત ગરમી આખોદી તડકો ને ગરમી જો હોય તો વરસાદ આવતો નથી
અમારે પણ અત્યારે અહીંયા એવી જ કંડિશન છે ભાઈ, ખુબ ગરમી પડે છે, વરસાદની બહુ વાત જોઈએ છે, પણ આવતો જ નથી જુનાગઢમાં
અચ્છા, હા.
હવે અત્યારે તો વરસાદ આવે તો સટાશંકર, ગિરનાર ઉપર જઈએ ફરવા, પણ અત્યારે તો વરસાદજ નથી આવતો. ક્યાં થી જવું મારે
હા છે
તમારે શું પ્લાન છે આવવાનું છે કે
હા હા આવું છું થોડા દિવસમાં
એવું છે તમે બે ત્રણ વર્ષ થી લબડાવો છો જો આવશો આવશું આવી ને વહીયા જાવા છો અહીથી
હા હા આવશો આવશો હ આમ થોડું કામ છે કામ પૂરું થઈ ગયું એટલે વરસાદ વરસાદ આવી જાય એટલે ફાઈનલ આવાનું છે
હમ આવો આવો બધા આ વખતે બધા ભેગા મળીને ગિરનાર ઉપર ચડીએે જટાશંકર નાવા જઈએ
હા હા આવખતે ફાઇનલ
પ્લાન કરીને આવ વીકમાં આપણે બધી માંં રખડશું આટા બાટા મારશું જુનાગઢમાં
હા હા ફાઈનલ આવખતે હા હા આવતે ફાયનસ
હે
હા વખત થાયને હવે એક વસ નો તો પ્લાન થઈને જ આવશે શટશંકર જશું દાતર જશું ગિરનાર જશું બધ ફરી લશો આખું છું
હ આવો આવો બસ બાકી તો તમે તો ભાઈ અહીંયા આવીને અહીંથી સીધા આવયા જશો ઘરે તો આવતાય નથી રુમે
ના ના આ વખતે આવખતે
એવું છે એમ હમ આવો આવો બે ત્રણ વર્ષથી તમે આવો છો એક દિવસ આટો માની દીધી સીધે સીધા વયા જશો એ પણ તમે પાછા રોપવેમાં બેઠીને આવી હો ગાઈ ગા તરત નીકળી જાવશો
ના ના ફેરતો ફાઈન ચાલી ને જ ચડવાનું છે ગીરનાર ને મોજ કરવાનું છે ગીત આડી
હમ ના ના આ વખતે આવો આ વખતે આપડણે જૂની સીડીએથી ચડશું અને નવી સીડી થી ઉતરી જશું
હા
આવો આવો આ વખતે ગિરનાર જઈએ ગિરનાર જઈએ પછી બીજા દિવસે જટાશંકર જઈશ
હા હ ઓલું નરસિંહ તો સરોવર કેમ શું સારું છે બધું ફરવાનું
બહું મસ્ત છે બરોબર અત્યારે તો ત્યાં કઈ ઘટે ન લાઈટીગ બાઈટંગ હશેને
જોયું બહું સારું હતું ફરવા જશું રાતમાં
હમ બઉુ મસ્ત વ્યુ છે અત્યારે ત્યાં પ્રીવેડિંગ કરવા વાળનો અત્યારે તો આપડો ઘર નવા દે
અત્યારેં પ્રીવેડિંગમાં બે હજાર રૂપિયા લઈ છે ને બાકી
હા હ એમ છે
અત્યારનુ વ્યુ મસ્ત ખુબ સરસ છે
ના આમ તો અટા તો પછી વરસાદ ના લીધે ખાલી થઈ ગયો છે હસે કા હ વરસાદ ના લીધે પછી પાણી બાણી
ના અત્યારે ન્યાં તો પાણી છે જ તળાવમાં
હલો
ત્યાં તો અત્યારે એવુ કો પાણી છે જ તળાવમાં
ત્યાં બાર બોર્ડર ઉપર ખુબ સરસ વ્યુ છે ત્યાં ફોટા બોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત છે
એ જ.
હમ્મ તમને ખબર છે તેના ઉદઘાટન માં ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા.
હા.
અરે થોડાક ટાઈમ તો એમને પેલા તો લગભગ કેટલા ટાઈમ થી બંધ પડી હતી.
કેટલો ટાઈમ પછી પાછું ભૂપેન્દ્ર ભાઈ આવીને તેનું ઓપનિંગ કરી.
હા.
અને ત્યારે અમે બધા ગયા હતા જોવા નાસ્તો બાસ્તો કર્યો હતો. પછી પાશા થોડીક વાર રખડિયા ફોટા બોટા ક્લિક કર્યા પછી પાછો થોડોક ટાઈમ ફ્રીમાં એન્ટ્રી આપી પછી પાછા વીસ રૂપિયા પાસ લઈ લીધા એક વ્યક્તિના
ચ બહુ ટીકિટ બહુ વધારે કર નાખી છે. ટિકિટ બહુ વધારે કરી નાખી.
જોકે ત્યાં સરસ છે બધું એટલે વાંધો ન આવે ટિકિટ વધારે કર દીંધી એટલે.
ફોટા પાડવાનો પ્લેસ એક નંબર છે.
ફોટા પાડવાનો પ્લેસ એક નંબર છે કઈ ઘટે જ નહી કઉ કઉ તો શું કે પ્રિવેડિંગ વાળા પાહથી બે હજાર રૂપિયા લઈશે આપણી પાહ થી વીસ રૂપિયા લઈશે એક ટિકિટ ના.
હા હા.
અરે એવું તો ઘણી બધી જગ્યા છે તમે આવો આવો અહીંયા.
હા હા સક્કર બાગવાન બધા એ સારું છે ના.
ત્યાં છે પછી પાછા આપડે બાઉદીન કોલેજની બાજુમાં રાજીવ ગાંધી પાર્ક છે્ યાં છે.
હા હા.
પણ ન્યાં તો રાજીવ ગાંધી પાર્ક માં તો ફક્ત પાંચ રૂપિયા જ લે એક જણા ટિકિટ ના.
ના તો રાતે તો બનવાને બીજું
રાજીવ ગાંધી પાર્ક રાતે તો બંધ થઇ જાય અહીંયા આપડે નરસિંહ મહેતા ચલું રે.
એ છે હા.
પણ અ્યાંયા તે દિવસનુ જ ખુલુ હોય રાજીવ ગાંધી કેમ કે બાઉદીન. બાઉદીન સાયન્સ આર્ટલે કોલેજના વિદ્યાર્થીઓ બધા યાશ જ રખડતા હોય.
હા હા એવું.
બંક મારી મારીને ત્યા રખડાયા કરે.
એવી કોલેજ
હા. કોલેજ ને બધું પાસે પાસે જ છે ખાલી બ એઝેકટ વસાળે રેલો પાટો છે.
હા.
એટલે ત્યાં કહુ તો શું કે કોલેજ ના વિદ્યાર્થીઓ ન્યાને ન્યાં જ આપડે હોય.
ત્યાંથી સકકરવ કેટલુંક થાય.
હે.
ત્યાંથી સાક્કરબાગ
અહીથી ચક્કરબાટ એક્ઝેક્ટ પાંસક કિલોમીટર જેટલું થતું હશે ભાઈ.
હા હા.
હમ્મ અહીંથી અમારે ચક્કરબાગ પાંસઠ કિલોમીટર જેટલું દૂર થાય છે ત્યાં પણ ખુબ સરસ છે ત્યાં આપડે હું પેલા દસમું ભણતો ને ત્યારે ગયો હતો અત્યારે તો અહીં નથી આવ્યો ગયો.
હા હા.
ત્યાં પણ લોકેશન ખુબ સરસ છે ઘણા કઈ છે ફ્રેન્ડ કે ત્યાં આાલ જઈએ મસ્ત્યા લોકેશન નેસે.
ઘણા અત્યારે તો પેલા મિલિયો તે દેર સિંહ નતો અત્યારે તો સિંહપ પાસો આવી ગયો છે.
હમ
પેલા તો ન ત્યાં સક્કરબાગમાં વ્હાઈટ સિંહ ને બધું ઘણું બધું જોવા લય હતું. પછી પાછું લુપ્ત થઇ ગયું હતું ઘણું બધું
અત્યારે તો અહીં બહ કઈ સન્માન ન દેતા હોય એટલે મારે જીવાત ને બધ
પણ નહી અત્યારે તો પાછા લઈ આવ્યા છે સંગ્રહાલય વાળા ફોરેસ્ટર માંથી અત્યારે તો પાછું ઘણું ઘણું નવું નવું અપડેટ કરે છે વ્હાઈટ મોર અને વહાઈટ લયનને ઘણું બધુંડ કરી દીધું છે અત્યારે તો તે
હા
પેલા તો નગર કાચની પેટીમાં મોટા મોટા અજગર જનાવર ને ખાલી પેટી જ હતીં બોડ મારી લ્યો તો ન હવે તો અત્યારે ફ્રેન્ડ ને બધા ગયાથી કીધું કે આજે આવી ગયા છે અજગર બધું
એવું ત્યાં માર્સલા આવન બધી હતા ને
ખુબ મોટા મોટા માછલાઓને હતા પણ અત્યારે તો હશે કઈ ખબર નહ ફ્રેન્ડ હું તો નથી ગયો ફ્રેન્ડ ફડ ને તે લોકો ગયા ત કેતા હતા ગઈને આ ખુબ સરસ છે અત્યારે તો ક્યારેક આવો હતો તમે પણ પેલા
હા એઈ બાજુ અ સલભરીનો મેળો થયો હતો
હા જલપુરી નો મેળો ને
હા હા
ખુબ જોવા લાગે તો યાં
હા હા
એમાં અમે પેલા દિવસે ગયા ત જોવા પછી તો નતા ગયા
અ
ખુબ સરસ જોવા લાગ્યો હતો પછી ઘરે જવાનું હતું લગ્ન મેરેજ ના હતા કાકા ના એટલે હ ગયા કા
હા હા એવું છે
ખુબ જોવા લયક હતો પછી યાર આપડે મિની મહાકુંભ થયો તો આપણે
હા હા મહાશિવરાત્રી માં
શિવરામાં ત્યારે તમે હ ત્યારે, ચારેક દિવસ ન એમ હત અમે ત્રણ દિવસ તો અમે ગયા ત
હા હા,
હ ખુબ ગીતાબેન રબારી રાજદાન ગઢવી જ્યાં જ્યાં કલાકારો આવ્યા હતા પછી યાર, ત્યાં ટ્રાફિક એટલે હ ને કે કઈ નહી, તો એજેટ કાળવાયથી લઈ. ચેક સુધી અમેાલીને ગયા તા અરે એમાં આવ્યા. છેલ્લો દ તો ત્યારે તો અમને એમ કે ફરી લઈએ હવે, પાછો બીજે દિવસે તો નહી આવવા થાય.
એ તો
એટલે અમે ફર ને ફરવા માર્યા ને છેલ્લે ચાર વાગી જયા ને ચાર વાગ્યા ને એટલે બધી પગું થ એટલે અમે ડાઈવર્ઝન ડવર્ન એની લોટતા લોટતા આરામ કરતા કરતા આવીયે થોડોક થાકોડો ઉતરી જાય એવી રીત
હ સ છે
હમ
બહ સારો મેળો થ ત
બઉ ખુબ સરસ હતો ને ટ્રાફિક પણ કઈ ઘટેની જોરદાર હતી હમ ને પોલીસ વાળાને ધન્યવાદ દેવો પડે ખુબ તેને ધ્યાન રાખીને ખુબ ટ્રાફિક ને સીખ કો કરીારે
હમ ચલેો ને આ વખતે ફાઈનલ ગ આખ રોકડી જઈએ
હા આવું આવું હતું રોકાવ તમે તો થાય ના કે તમે ટૂક સમયમાં આવીનેળયા જાવ તો નો ભેગું થ ભાઈ
ના ના આ વખતે થાય તું ચાખું રોકાશે
એવું છે, શું વાંધો ને આવો આવો મિત્ર
ચાલો તો વાંધ
હાલો વાંધેને